હલો
હાલ હ તમારો અવાજ નથી આવતો
હલો
હલો હા આવ
આવો ઓકે ઓકે ઓકે શું કરો છો મજામાં
બસ મજામાં તમે કેમ છો
બસ મજામાં તબિયત સારી ને
બસ દરસ
તું તારે ઘરે બધા મજા ને
અવાજ તમારો ન આવતો પાછો
ઘરે બધા મજામાં
બસ બધા મજામાં શું ચાલે બીજું
બસ શાંતિ જો આ તો બેઠી તો વિચાર આવ્યો કે કોકની જોડે વાત કરું પણ મગજમાં એક કેવો વિચાર આવતો તો અત્યારનું એજ્યુકેશન ભણવાનું કેટલું મહત્વનું છે
હા
એટ મે કીધું લ કોઈ ફન્ડની જોડે ડિસ્કસ કરું કે ભાઈ અત્યારનું ભણવાનું ને પેલાના ભણવામાં શું ફર્ક છે અને ભણવું કેટલું મહત્વનું છે
હા અત્યારે જયારે ભણવાથી સ્ટાર્ટ થાય ત્યાંથી જ પાયો પાકો કરવો પડે જયારે દસ અગિયાર ને બાર આવે ત્યારે પાકો પાયો કરીએ ત્યારે કોલેજમાં એટલો પાકો પાયો થોડો કામ લાગે
ભલોો ભલોો
હલો
હા તમારો અવાજ કપાય છે
હલો
હા તમારો અવાજ કપાય છે
એવું છે હલો હા સાંભળાયો
હા હવે સંભળાયો તમારો અવાજ
એવું કઉ છું કે અત્યારે જ જયારે ભણવાથી ચાલુ થાય જયારે મેન તો દસ અગયારને બાર નો પાયો આવે ત્યારે એ થોડો પાકો કરવો પડે તાર તો કમ્પલસરી ટ્યુશન તો જોઈએ જ
જોઈએ જોઈએ ટ્યુશન તો અત્યારે દસ અગયાર બાર નહી અત્યારે તો છોકરાઓને હજુ તો પેલા માિ ના આવું હોય ને પેરેન્ટસ ટ્યુશન માં મૂકી દે છે છોકરા
હા અત્યારે ભણવાનું બહ મહત્વ થઇ ગયું છે
હા
બાર પછી પછી કઈ એ લાઈન લે કોમર્સ લેવું સાયન્સ લેવું કે શું કરવું બી કોમ કરવું
હા બીબી એ લેવાય ડિપ્લોમા કરાય હોમ સાયન્સ કરાય પછી બીસી એ લે છે બીબી એ લે છે બધું જાત નું આ એચઆર નું ભણે છે ઘણા બધા જાત જાતનું બધા ભણતા હોય છે પણ એમાં કેવું એક તકલીફ થાય છે ખબર છે અમુક વખત કાયમ નહી અમુક વખત એવી તકલીફ થાય છે હું આ ઘણા છેલ્લા ચાર પાંચ વર્ષથી જોઈ રહી છું કે ભાઈ અમાર સમાજમાં એવી તકલીફ ઘણી બધી છે એમ કેમ આનો મા. મારી બેહેનની જ છોકરી છે એ વખાતે. એ જયારે બાર પાસ થઈ ગઈ ને ત્યારે. બીસીએ નો બહુ ક્રેઝ હતો કે બીસીએની લાઈન લે ને એટલે એ લોકોને. કોડ બનાવતા આવડે ને બધું એટલે એ લોકોને હાઈ લેવલ ની નોકરી મળે.
હા.
તો એણે બિચારી બીસીએ કમ્પ્લીટ કરી લીધું. અત્યારે અત્યારે આમ નોકરી માટે રખડે છે બોલો.
હા કે ભણેલું આગળ જતા કે. કઈ નોકરી મળી જાય પણ અત્યારે નોકરી ના મળે શું કરવાનું છોકરા ને ભણેલું.
એ વખતે બીસીએ નો બઉ ક્રેઝ હતો કે તમે હજુ તો ભણતા છો. કોલેજમાં હોવ તમે ઇન્ટર્નશીપ કરતા હોવ ને તમને નોકરીની ઓફર મળી જાય. જયારે અત્યારે બીસી એ ભણેલી એ છોકરી દસ હજાર ના. પગાર માં નોકરી કરવા તૈયાર છે પણ એને ક્યાં નોકરીજ નથી મળતી.
હા.
એક એક એજ રાખવું જોઈએ કે ભણ્યા પછી તરત નોકરી મળી જાય સરકારે એ બી કરવું પડે. કે ભાઈ ભણે તરત એનું એ આ આવી જાય કે રિકવેસ્ટ કેાઈ ચલો ભણવા સાથે. નોકરી બી ન જાય છે એને તો આગળ જોઈન બી કરી શકે.
હું બસ એમ જ કેહેવા મામાંગુ છું કે કોઈ. આપડે એવું હોય કે સરકારને કોઈ અપીલ કરે. કે ભાઈ અત્યારે. ભણેલા છોકરાઓ એટલા ભણેલા છોકરાઓ રખડી પડ્યા છે. કે એના માટે તમે. કઈક કરો કે એ લોકોને જોબ વેકેન્સી ક્યાંક મળી આવે. એમના ભણતર ના ભણતરને અનુરૂપ.
હા. એ થોડી હેલ્પ કરી શકે કે અત્યારની ફી બી એટલી છે. કે તો એ લોકો પહોંચી ના શકે એ લોકોના વાલી ના પહોંચી શકે. કે તમે એ બી થોડી એ હેલ્પ કરો.
હા સરકાર ને એ બે અપીલ કરવા જેવી તો છે જ. કે ભાઈ એક કેવું કે જે વ્યવસ્થિત ઘરના છે એના છોકરા. તો ભણીજ લેવાના છે. લાખ રૂપિયો હોય કે દસ લાખ ફી હોય ભણી ભરીને ભણીજ લેવાના છે. પણ જે હ સામાન્ય ઘરના છોકરાઓ છે એ લોકોને. તો શું થાય કે ભાઈ. પૈસા નથી શું કરીશું છોકરાની લાખ રૂપિયા ફી ભરવાની છે કઈથી ભરીશું. એમાં કેવું કે મિડલ ક્લાસ સામાન્ય વ્યક્તિ આવેને એનો મ ભ ગરીબ હોય ને એને કોઈ નુકસાન નથી એ બક્ષી પંચ માં આવેને એટલે સરકાર તરફથી બધી સ્કોલરશીપ બુકો ને બધું આ મળતી મળી જાવ અને અમુક શીખી એમના માટે તો ખાલી હોય છે.
હા.
ની ટેન્થ વાળા માટે એટલે એ લોકો એમાં મારો કો ના થાય. તે સામાન્ય માણસ
હા છોકરા ભણાવવા હોય પણ કઈ રીતે ભણાવી શકે સરકારની કોઈ કીમ હોય કે એ હોય તો છોકરા આગળ ભણી શકે
હા હા. એ જો એ માટે પ્રોગ્રેસ કરતા કરે ને કે ભાઈ હા ચલો ભણવા માટેની કોઈ સ્કીમ આઈ છે તો આપડે કરીએ તો એમાં છે સુધી આગળ આગળ આગળ ફોર્મ ભરી ને આગળ આગળ વધશે. અને પછી જયારે એન્ડ ટાઈમે ઓકે ડન કરવાનું આવે ને ત્યારે સરકાર એવું કહી દેશે તમે ઓબીસી માં બક્ષી પંચમાં નથી આવતા
ની આવતી હા.
એટલે તમારું ફોમ તમારું ફોન રિજેક્ટ કરવામાં આવે છે.
હા.
એ એવું ના થવું જોઈએ એવું નથી કે એકલા બક્ષી પંચ વાળા ને જ તમે આપો એવું નથી થી પાપ
છોકરા બધા છોકરા તો સરખા જ છે કે ભાઈ ચલ ભણવા માટે જ જોઈએ છે.
હા ભવિષ્ય તો બધાને બનાવવાનું જ છે ને એટલા બક્ષી પંચ વાળા ને કે રૂપિયા વાળા ને તો ભવિષ્ય નથી બનાવાનું ને
પૈસા વાળા ને તો પૈસા આપી ને ભવિષ્ય બની જવાનું છે.
અને એમને પૈસા વાળાને તો પોતાની ઓફિસ હોય કે ફેક્ટરી રી હોય પોતાનો બિઝનેસ હોય એવુ પોતા પોતાની મોટી દઈ ને શોપ હોય એટલે એ લોકો ને તો કોઈ ચિંતા જ નથી.
હે એમાં
કે છોકરું આગળ ભણે કે નહી ભણે કે નહી ભણે કે ગમે આપડા બિઝનેસ માં જોઈન થઈ જશે એને નોકરીની કોઈ ચિંતા જ નથી.
હા હા.
જે છે એ સામાન્ય માણસ ગરીબ માણસ એ લોકો ને ચિંતા હોય છે. કે ભાઈ આપણેે હવે આગળ ભણવા માટે કઈ લાઈન લેવી. અને લાઈન લઈએ તોય માનો કે પૈસા ક્યાંથી લાવવા કારણ અત્યારે તો એક લાખ રૂપિયા ફી થઈ ગઈ છે કોલેજ ની એક વરષ ની એક લાખ રૂપિયા ફી
તો અને જેમ વધે એમ પછી આગળ બે લાખ પાંચ લાખ એવી વધતી જાય છે અત્યારે તો
વધતી વધતી જાય છે વધતી જાય છે
હા એ તો કોમ્પ્યુટર કોર્સ કર કે એમસીસી એ જ અત્યારે આવશે.
અત્યારે આઈઆઈટી નો કોર્સ કરે ને તોય કશું નથી મેળ પડતો બેન
હા. કે છોકરા મા બાપ એટલા માટે ભણાવે કે અત્યારે જે મા બાપ પરવીતિ છે એ છોકરા ઉપર ના વીતે એટલે છોકરા ને થોડુંક હા. કે જે વસ્તુ આપડે કરી છે અત્યારે છોકરાને જેટલું ભણાય એટલું એ લોકો માટે ભવિષ્ય બની શકે.
એમાં એવું છે અત્યારે અને ભણવાનું અઘરું પણ કેટલું છે તમે જોયું અત્યારનું કારણ કે મને તો ના આવડે ના આવડે કારણ કે મારો દીકરો મારો દીકરો અત્યારે પાંચમા ધોરણમાં ભણી રહ્યો છે હું એને ઘણી ને ઈંગ્લિશ ને એ બધું જયારે શીખવાડવા બેસો ને ત્યારે હું જયારે આઠમા નવમા ધોરણમાં ભણતી તી ને
હા
સમીકરણો ને એ બધું એને અત્યારે આવે છે
હા અત્યારે એ વસ્તુ ના અનામાંતથી આઈ જાય છે
હા લઘુ કોણને ગુરુ કોણ ને એ બધું અત્યારે પાંચમા ધોરણમાં ગણિત માં આવે છે
હા અત્યારે અમારા છોકરી હજી તો પહેલામાં નથી આવી નર્સરી માંથી જુનિયરમાં આવી તો જુનિયર માંથી અત્યારે કક હોય ઇંગ્લિશ છે મેસ ત્યારે બધું એને જોડે છે છોકરું કેટલું યાદ રાખી હ કે
શું કરીએ અત્યારે જ જમાનો બહુ ફાસ્ટ છે અને જમાના પ્રમાણે ચાલવું જ પડે ને
શીખવાડું જ પડે આગળ જતા એમના લાઈફ માટે છે તો
હા હા
એટલે એટલું બઉ અત્યારે એમ બઉ હાર્ડ થઈ ગયું છે ભણવાનું તે છોકરાઓ કેટલી મહેનત છોકરાઓને કેટલી મહેનત કરવી પડે છે
છોકરા રાત દિવસ ટ્યુશન જાય કોલેજ જાય રાત્રે વહેલા ઉઠીને સુઈ જે વાચે કરે
પાંચમા ધોરણ માં છે ને પણ આખો દિવસ ભણવામાં જાય છે ખાલી આઠ થી નવ એક કલાક જ રમે છે પછી નવ વાગે જમે ને જમીને હોમવર્ક કરવા બેસે તો બાર સડા બારે ઉભો થાય તો સેજ ફ્રેશ થઈ ને કપડાં બદલીને સુૂઈ જાય તો સવારે ઉઠે એટલે પછ પાછું જે વાનું બાટી હોય એ પાછી લખવા દેશેને પછી જમીને નાસ્તો લઈને સ્કૂલે જતો પતિ ગયોું અત્યારના છોકરાની દિનચર્યાજ પતિ ગઈ
અત્યારે કશો ટાઈમ નથી રતો ભણવાર સિવાય બીજો કે બીજી કોઈ પ્રવૃતિ કરી શકે કે કે બીજો કઈ બી
કઈ જ નઈ કઈ નહીિ અત્યારના છોકરા આપડે તો કેટલું રમ્યા છે
હા
આ છોકરો આવ આપણને તો જોઈએ આ છોકરાઓને જોઈએ ને તો એવું થાય કે બિચારાઓના હાથમાં ર રમકડા ને એના બદલે આ પેન ને પેન્સિલ પકડાવી દીધી છે
હા પેલા તો સ્કૂલે જઈને આવે હોમવર્ક કર્યું ને પછી તમે ફ્રી હોવ અત્યારે તો સ્કૂલે થી આવે હોમવર્ક કરવાનું હોય પાછી ટ્યુશન જવાનું હોય.
પેલા તો એટલું હોમવર્ક જ નતા આપતા
નુ જ નતું ભણવાનું એટલું બધું એજ નતું જે એજ નથી એમાં
અત્યારે તો આઠ પીડીયલ હોય એટલે આઠે આઠ પીડીયલ ના હોમવર્ક હોય અને એમાંઈ નો આટો ભરી ભરીને હોમવર્ક હોય એવું નહ કે ભાઈ એક એક પેજ લીને છૂટા એવુંય નથી
હા
એટલે છોકરાઓને અત્યારે બહુ બર્ડન છે લાગે એવું
હા
અને હું તો નાચ પાડું કે છોકરાઓ છોકરાઓ ઉપર તો બઉ જબરજસ્તી કરવી જ નહી તારે આ લખવું જ પડશેને તારે આ ભણવું જ પડશે એમાં છોકરાના મગજ ઉપર અસર કરે.
હા એમાં છોકરું વધારે પડતું એ થઈ જાય ટેન્શનમાં આવી જાય અત્યારે કેવુ હા. ત્યાં છોકરા ને કેવું કેવું એ ટેન્શન આવી જાય છે નાનપણમાં તો શીખે કે એટલે શીખે તો બી કોમ છે ક્યાં છે તો આગળ જઈને સારી નોકરી મળી શકે એટલે જ આપડે મેન તો ભણવાના કે ચાલ ભાઈ આગળ એને ચાલે
હા હા બરાબર.
બોલો હા હા ચલો. હા જય શ્રી કૃષ્ણ.